શું તમને ખબર છે
હલો
કે સોશિયલ મીડિયા નો ઉપયોગ આપણે કેટલો વધી ગયો છે કે સોશિયલ મીડિયા નો ઉપયોગથી આપણે સમય ની બચત પણ કરી શકીએ છીએ. અને એની સાથે આપડે આગળ પણ વધી શકીએ છે. અને સોશિયલ મીડિયાના પૈસા પણ કમાઈ શકીએ છીએ. આ બધી માહિતીથી લોકોનો, લોકોને ખબર જ નથી, કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતના મીડિયાનો ઉપયોગ આવી બધી એપ્સો, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સપ છે એના આપણે બિઝનેસ પણ ખોલી શકીએ છીએ, આપણે સોશિયલ મીડિયા નો ઉપયોગ એવી રીતના કરવાનો છે કે કોઈને નુકસાન નહી થાય અને સોશિયલ મીડિયા નો ઉપયોગ આપણે એવી રીતના કરીએ કે આપણી કમાણી પણ થઈ શકે, કમાણું શું કેવું છે એના વિશે કઈ એનો ઉપયોગ કરી શકાય?
ઇન્સ્ટાગ્રામ એ ખુબ સારું છે એ. અગાડી જતા બિઝનેસ. સારું પડશે અને એ થોડું. એ માટે તે લાભદાયક બી બની શકે છે. અને ઇન્ફ્લુએન્સર લોકોને સારું પડે છે અને એમાં જે બધા હોય ને. એ લોકો બધા એમ સારું કમાણી બી કરતા હોય અને ધારો કે એ જ લઈએ તો યુટ્યુબ પણ એ બધા સારું કામ કરી રહ્યા છે બધા લોકો.
તમારા હિસાબે શું થ્રેડિંગ થ્રેડિંગ પણ એક સોશિયલ મીડિયા ન માધ્યમ છે એમાંથી પણ પૈસા કમાઈ શકાય છે, એના વિશે તમે શું કહી શકશો આમ કઈ પણ જાણતા હોવ તો મને થોડી જાણકારી આપી શકો તમે.
ટ્રેડિંગ.
કે તમે આગળ. ત્યારે તમે મને વાત કરેલી કે યુટ્યુબ પર જોઈને તમે ટ્રેડિંગ કરી શક પ તો તો તેમાં કેવી રીતના કરી શકો. તો શું કરવું પડે?
એમાં ખુબ બધું શીખવાનું આવે છે અને એમાં લોસ પણ થાય છે. અને પૈસા ડૂબે. પણ અને આવે પણ એમાં રિકસ બહુ રહી છે, એના માટે થોડું ધ્યાનથી સમજો તો લાઈફમાં આગળ વધાય.
એવું છે. નહિ એ વાત બી સા સાચી છે કે તમે કીધું તેમ કે આગળ વધવું હોય તો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી શકાય. અને આપણે. બેરોજગાર હોઈએ તો આપડે ટ્રેડિંગ છે એના માટે ટ્રેડિંગ. એકાઉન્ટ ખોલાવવું પડે. અને ત્યારબાદ આપણે. થોડા પૈસા હોય તે ઇન્વેસ્ટ કરી શકીએ ને ઈન્વેસ્ટ કરેલા પૈસા આપણને પાછા રિફંડ તરીકે મળી શકે, એના માટે આપણે થોડું વેટ કરવું પડે. એના માટે તો ટ્રેડિંગ નો ઓપ્શન. સારો છે પણ. બીજા ભી માધ્યમ છે ને યુટુબર છે તો યુટ્યુબર કેવી રીતના પૈસા કમા
યુટ્યુબ વા લોકો એ બ યુટ્યુબ એક અઉન્ટ બનાવે છે ચેનલ ક્રિએટ કરે છે, અને એમાં બધું એડ પ્રમોશનુ આવે ને એના માધ્યમથી એ લોકો પૈસા કમાય છે અને. સારું પણ હોય છે એમાં કોઈ જાત ન પ્રોબ્લમ નહી આવે.
હા એ. એ વાત ભી બરાબર છે પણ યુટ્યુબ પર વિડીયો મૂકવા માટે એડિટ કરીને વિડીયો મુકવા પડે કે પછી આમ જ લાંબા લાંબા વિડીયો મુકવામાં આવે તો સારું પડે તમારું શું કેવું છે?
કઈ ન પેલા સ્ટાર્ટિંગ જર્નીમાં તો શોર્ટ વિડીયો આવે ને એજ મુકવામાં સારું પડે અને એનાથી વ્યુઝ જાય તો સબસ્ક્રાઈબર બળે, તો સારું પડે અને પછી લોંગ વિડીયો મુકાય યુટ્યુબ પર. તો પછી આપણને એડ પ્રમોશન નું અકાઉન્ટ એક મળી જાય, એનાથી સારું પડે પછી રિવન્યુ આવ્યા કરે.
બરાબર છે. અને આપણા વિડીયોઝ. અને ઘણા બધા વાયરલ થાય તોય આપણને પૈસા મળે ને?
હા એ તો આજ તો બધું વ્યુઝ પર ને સબસ્ક્રાઈબર પર આધાર રાખે જેટલા વ્યુઝ જાય એના પર એના પર આધાર રાખે કે આપણને કેટલા પૈસા મળે ને એ બધું
અને વોટસઅપ છે ઇન્સ્ટાગ્રામ છે પછી ફેસબુક છે એના જેરિયે પણ આપણે બિઝનેસ કરી શકીએ એ પણ સાચી વાત છે
હા એ પણ સાચી વાત છે એનાથી બી બિઝનેસ તો થાય છે
વોટ્સઅપ નો ઉપયોગ કરવાનો હોય તો એમાં આપણે પેલા આપણા જે ગૂગલ પે છે બીજા બધા માધ્યમો છે જેમ કે આપણે ઓનલાઈન શોપિંગ પણ કરી શકીએ ને એના માટે આપડે કેશ ઓન ડિલવરી નો ઓપ્શન આવી શકે પછી નેટ બેન્કિંગ નો ઓપ્શન આવી શકે આ સોશિયલ મીડિયા ના આટલા બધા ફાયદાઓ છે ને કે આપડે એનો ઉપયોગ આરામથી કરી શકીયએ છેએ પણ અમુક લોકોને માહિતી ના અભાવે એનો ઉપયોગ કરતા નથી આવડતું એના માટે સોશિયલ મીડિયા એક એના માટે માધ્યમ છે પણ એ લોકોને વાપરતા નથી આવડતું એટલે એના અભાવ એ લોકો કઈ કરી નથી શકતા એના કરી શકતા કે સોશિયલ મીડિયા જોઈએ કે ના કરવો જોઈએ
સોશિયલ મીડિયા નો ઉપયોગ તો કરવો જઈએ લેકિન જે જાણતા ન અજાણ્યા જેવા હોય ને એ લોકો મતલબ થોડું અઘરું પડે એ લોકોને કરવાનું
હા ને સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને યુટ્યુબ પરથી લોકો ઘણું બધું શીખી રહ્યા છે તે પણ એક સારી બાબત છે તો તમે શું કહેશો કે યુ ટુબ પરથી શીખવું એ સારુ બાબત છે.
હા એ યુટ્યુબ પરથી શીખો એ સારી બાબત પણ છે અને યુટ્યુબ પર જોવા જઈએ તો અમુક ફેક વિડીિયો પણ આવે છે. પણ અમુક રિયલ વિડીયો પણ આવે છે. તો શીખવાનું શીખવાને સારું પડે.
કે યુટ્યુબ પરથી વિડીયો જોઈ તો આપણે પણ એવા વિડીયો મૂકવા જોઈએ કે જેથી લોકો આ ફેક વિડીયો થી સાવધાન રહે એના માટેના અમુક વિડીયોથી બચવું જોઈએ. અમુક વિડીયોનો ઉપયોગ બી ની કરવો જોઈએ. એવી રીતના કઈ આપડે વિડીયો બનાવીને મૂકીએ તો કઈ વાંધો તો નહી આવે ને.
નહી નહી કઈ વાંધો નઈ આવે એ આપણા માટે એમ તો સારું હોય છે એ બધું.
હા. સોશિયલ મીડિયાનો ઉપયોગથી આપણે કોઈ પણ વસ્તુની જાહેરાત કરવા માંગીયે તો પણ થઈ શકે. અને સોશિયલ મીડિયા એવું માધ કે દેશ વિદેશ માંથી આપણે આસાની થી કોઈ પણ જોડે કોન્ટેક્ટ કરી શકીએ. હમણાં વર્તમાન યુગમાં એઆઈ જનરેટ થઈ રહ્યું છે કે જેથી આપણને બધી જ ઇન્ફોર્મેશન મળી જાય છે. જેમ કે વોટ્સઅપમાં મિટા. ગૂગલમાં ગૂગલ જર્મની એઆઈ એથી ઘણા બધા વિડીયો એડિટ પણ કર આવે છે. અને બનાવવામાં પણ આવે છે એનો ઉપયોગ. સારી રીતે કરવામાં આવે છે. મારું તો એટલું જ કેવાનું છે કે સોશિયલ મીડિયા ન ઉપયોગ આપણી માટે સારી એક બાબત છે અને એનો ઉપયોગ કરવાથી આપણને જ ઘણા બધા ફાયદા થાય છે જેવી રીતના કે આપણે બેંકમાં જવા પડતું નથી અને એનો ઉપયોગ કરવાથી.
હા એ તો સારી બાબત છે સોશિયલ મીડિયા એક એ સારી વસ્તુ હોય છે અને એ આપણા માટે પણ સારું હોય અને એ બધું.
અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી જેમ કે ગૂગલ પે છે. એના માટે આપણે બેંકમાં જવા. પટતું નથી અને આપડે આસાની થી ટ્રન્ઝેક્શન કરી શક છે. અને એનો ઉપયોગ કરવાથી આપ. આપણ ને ફાયદો પણ થાય છે. અને એક સારી બાબત. છે કે સોશિયલ મીડિયા ન ઉપયોગ કરવાથી ઘણી બધી સ આ બાબતનો સામનો તો કરવા પડે છે પણ આપણા કામો આશાથી થઈ જાય છે. સોશિયલ મીડિયા એક માધ્યમ એવું છે કે જેનાથી આપણી સમયની બચત થાય છે.
હા. સોશલ મીડિયા.
આપ
હેલો તમે કેમ ગૂગલ પે ની વાત કરી
હ અમારે તોયલ મીડિયા સારી વસ્તુ છે જેમ તમે વાત કરીને એ
હા
અને ધારો કે આપણે બેંકમાં નઈ જવું પડે આપણેે ઈન્ટરનેટ ના લીધે જ આપણેે બધું ચેક કરી લઈએ એટલે આપણે ખોટા ફાફા ના મારવા પડે આપણે બધી જગ્યાએ જવું ના પડે હા
બરાબર છે કે તમે કે સમયની બચત થાય છે ને ઓછા સમયમાં વધુ કામ થાય છે એ પણ એક સારી બાબત છે અને એની જોડે આપણે સોશલ મીડિયાનો ઉપયોગ કરીશું તો આગળ વધીશું અને નાના છોકરાઓ આજકાલમાં રીલ્સ પણ વધારે પડતી જોય છે અને સોશિયલ મીડિયા એક એવું એકાઉન્ટ બ બની ગયું છે કે જેની જરીે આપ સમયની બચત કરી શકે છ વધકી અને આજના નાના છોકરાઓ પોતાનો અને નાના છોકરી કરતા શીખી રહી હે અને જેમને નથી ઉપયોગ કરવામાં આવી રહી એ પણ શીખતા છે અને એમાં ફાયદાંદસ્તુ એ છે આપ દુકાનમાં જવાની જરૂર સુધીધ વસ્તુ આવી જાય છે સોશ્યિલ મીડિયા એક